એટલે ઊંચી
હ શાંતિ તમારે કેવુ છે શાંતિ?
બસ શાંતિ તમારે શાંતિ?
શાંતિ બોલો બોલો
હ અ તમે ફોન કર્યો તો બોલો હુ કામ હતું આજે કઈ રીતે યાદ કર્યા?
અચ્છા અચ્છા એ તો મારે કીધું હવે સાબુ ની આપડે વાત કરવાની હતી. ઓર્ગોનિક સાબુ હવે તમે જે ઘરે બનાવતા એના વિશે મારે જાણુંવુતું થોડી માહિતી જોઈતીતી
અચ્છા હા મે તમને જે પેલો એક હ એમનેમ અ કીધું તું વાત કયરિતી કે આપડે હું એક સાબુ બનાવાની છું એના વિશે
હા એની જ વાત કરી છે.
હા તો એ સાબુ છે ને મેં ઘરે જાતે બનાયવો હતો કારણ કે હવે આજકાલના જે બજારમાં સાબુ આવે ને બહુ બધા કેમિકલ વાળા ને એવા બધા આવે છે. તો કોઈની સ્કીન પર સૂટ થાય ન થાય તો એની માટે છે ને મેં અ ઇન્ટરનેટ આપણા બધાને આપડે ને વિડિયા મળી જ રે છે જોવા માટે તો પછી મે છે ને ઇન્ટરનેટ પરથી જોઈને સાબુ ઘરે બનાયવાતા
કઈ રીતે આપડે એના વિશે થોડી માહિતી આપશો એટલે કે તમે બન
તો બનાઈવા તો એના વિશે
હા મારે જાણવું છે મારે પણ એ સાબુ બનાવવો છે એટલે અથવા તમે તમે બનાવતા હોય તો ઓર્ડર લેતા હોય તો જણાઓ હું ઑર્ડર આપું
ઓર્ડર તો નથી લેતીહો મે જસ્ટ ખાલી મારા ઘર માટે મતલબ ટ્રાય કરવા માટે મારી સ્કીન માટે મેં બનાયવા હતા મારા એક માટે જ પણ કાઈ વાંધો નત મે રેસી ઈ કઉ છું અને એવું હશે ને. તો હું તમને એક બે બનાવીને પણ મોકલાઈશ એટલે તમે ટ્રાય કરજો તમને કેવા લાગે છે. આમ પછી તમે મને ટ્રાય કરીને કેજો કેવા લાયગા બરાબર તો પછી હું તમને આખી એવું હશે ને તો રેસીપી પણ વિડીયો પણ મોકલી દઈશ.
અચ્છા અચ્છા ઓને તો ખબર પડી જાય હ
એમાં કઈ રીતનું હોય છે ખબર છે આપડે પેલા છે ને તમે કોઈ પણઅ ઇન્ટરનેટ પર તમને કોઈ પ્લેટફોર્મ પર આપણને સોપ બેસ તો મળી જ.
હા એ તો મનેચ્છ.
હા. તમારે સોપ પેસ્ટ લેવાનું.
હા.
પછી એમાં છે ને સો બેસ છે ને ડબલ બોલ મેથડ પદ્ધતિથી ગરમ. કરવા મતલબ મતલબમાં કે તમારે છે ને પાણી. કોઈ પણણ ગરમ પાણી કરવા હા. એની ઉપર એ સોપ ભેસ કોઈ વાસણમાં લઈને એને ગરમ કરવાનું એટલે એ ગરમ થશે ને એટલે પીગળી જશે.
હા એ તોમજ જ ભુ.
હ એ પીગળી જાય ને પછીસો કરવા ગવા જાય. આપણેે એ તમારે ઘણા બધા સાબુ બને તમારે કયા બનાવવો છે.
મારે તો આમ તો લીમડા નો બનાવો છે સારી વાતો સારો કહેવાય એટલે.
બરાબર તો પછી તમારે શું કરવાનું ખર. જે આપણે આજુબાજુમાં લીમડાના ઝાડ તો ઘણા હોય જ છે અહિયાં તો. તો તમારે છે ને લીમડાના છલના પતા તોડી લેવાના. અને પછી છે ને એલોવેરા. હા એલોવેરા હોય તો એલોવેરા લઈ લેવાનું પછી બંનેને છે ને મિક્સરમાં ગ્રાઇન્ડ. કરી દેવાનું.
અચ્ાા દડી નાખો.
હા દળી ને પછી છે ને એનો એકદમ નીચવીીને એનો રસ કાઢી નાખો. પણ એ બંને એલોવેરા નને લીમડાના પત્તા નો છે ને રસ નીકળશે. એટલે એ રસ તમારે કાઢી નાખવાનો.
હમ.
પછી રસ તમે ખાઢો ને એને તમારે શું કરું. આપે જે પે સપસ ગરમ કરીને લિક્વિડ બનાવું હોય ને.
હા હા.
એની અંદર નાખી દેવાનું.
અચ્છા એ દ પેસ્ટ નાખી ને પછી હલાય જ્યારે એમ.
હા એ નાખી ને પછી એની અંદર હલાવી દેવાનું. પછી તમારે શું કરવાનું આપડે સાબુ પાડવાનું પેલું આવે ખબર છે.
હા હા પ્લાસ્ટિક.
હા હા બસ એમાં અને એ ન હોય ને. તો કઈ નઈ તમારા ઘરે કોઈ વાટકી બાટકી હોય ને. તો તમે એમાં પણ ટ્રાય કરી શકો છો એમાં પછી નાખી દેવાનુ અને પછી તમારે એને છે ને મતલબ એક બે દિવસ સુધી ફ્રીઝ ઘરમાં મૂકી દેવાનુ
અચ્છા અચ્છા
એટલે તમારો સાબુન તૈયાર થઇ જશે.
હા. એ સાબુનમાં સારા હોય છે બાર ના સાબુન બધા કેમિકલ વાળાને એવા હોય છે. એટલે મને એમ વિચાર કેઉ કરીને ર જાડીએ જરા
સાચી વાત છે એટલે તમે શું કરશો ખબર છે. તમને જે ઘણા બધા સબોને ઘણા બધા પ્રકાર આવે આપડે છેને, મતલબ ટનિંગ ના સાબુ બની શકે આ આપણેેને ખીલ ને થતાં હોય તો એની માટે એલોવેરા અને લીમડાના સાબુ બની શકે પછી સ્ક્રબ ના સાબુ પણ આપણે બનાવી શકીય અને ઘરે તમે બહ જ સારા બનાવી શકો છો.
છ એટ મારે એ છે ને ખીલ થોડા વધારેશે ને એ માટે લીમડા નો સાબુ બનાવે છે, એટલે મે તમને પૂછ તમ સંપર્ક કર્ય
હ હા તો વાંધો નહી તો તમે હું તમને છે ને પેલા ટ્રાય માટે મોકલીશ એટલે તમે એને જોજઈ તમને કેવું લાગે છે તમને ગમે છે, કે નથી ગમતુ કે એ રીતનું અને પછી તમને ગમે ને તો પછી તમે બનાવજો પેલા હુ, તમ છેમ. ય માટે એક બે સાબુન મોકલી આપીશ બરાબર
એક સાબુમા ટ્રાયલ માટે મોક એટલે મને ખર એને વાપરવાથી કેવો છે, એટલે મ જાણ મને થોડી માહી મળેલા વિશે
હા ચોક્કસ ચોક્કસ વાંધો નહી હું તમને મોકલીશ અને એના વિશે હુ તમને છેને, મતલબ મા રેસીપી પણ બતાવીશ અને એવું હશે ને તો તમે આ બાજુ મારા ઘરે આવશોને તો હું તમને એ રેસીપી કરીને જ બતાવી દે એટલે હું કે તમને વધારે આઈડિયા આવી છે, એમજ
હા તો એવું જ કરજ ને એત ટાઈમ લઈને આવે એટલે ત લાવી બતાવી દ એટલે હુ તો વચ્ચે એું ક ન રે પ્રશ્ન જ ન રે કોઈ વાત
હા હા પાકું ચોક્કસ નહી, તમને છે હ હ રૂબરૂજ બતાવી દઈશ એટલે તમને વધારે આઈડિયા આવી જશે ને અને બહ અઘરું કામ પણ નથી એકદમ ઈઝી છે જલ્દી ફટાફટ બની જાય એવું છે.
હા હા સાચી વાત તમારી કેવું ચાલે વરસાદ
આ જોુ ને જો વીજળી ન અવાજ આવ્યો ને
હા વરસાદ તો અમારે બઉ જ બધું પાણી પાણી પાડ ગ
અરે અમારે બહ અતિશય વરસાદ છે, અને આજંગ સોસાયટી ના છોકરા બધા વરસાદ માં નવા નીકળે છે એટલે બધો અવાજ આવતો હશે તમને
હા આ
આજે આખો દિવસ નો વરસાદ ચાલુ જ છે અમારે તમારે કેવો છે.
અમાર તો કાલ સાંજ નો જે સાડા ત્રણ ચાર વાગે ચાલુ છે. એ ત તાર પારો ઈ રોડ લા કોલ પાણી પાણી કર બે
અચ્છા, તમને અચાનક કઈ રીતે આ સાબુનનું યાદ આવ્યું. ખીલ બીલ થયા છે?
હા, મારે થોડાક ખીલ છે ને મોટા પ પિંપલ થાઈ હે. એ કારણથી મે લાવો કીધું આજે ફોન કરીને પૂછી લઈએ જરાક એવું.
તમારો અવાજ કેમ ક્લિયર નથી આવતો?
આ વાતાવરણ થોડું એવુ છે એટલે નેટવર્ક પ્રોબ્લેમ હશે.
અચ્છા, એવું છે એમને એમ.
હમ.
બરાબર. તો હું શું કહેતીતી. કે હું છે ને એ સાબુન તમને મોકલાવિશ. અન પ્લસ જો તમને છે ને ખીલ બીલ થયા હોય ને તો લીમડા ને એલોવેરાનો સાબુ બઉ સારો કહેવાય. કારણ કે તમને ખબર જ છે કે, આપડા જે ઘડિયા લોકો હતા કે કોઈને પેલાના જમાનામાં તો આપણને આ ગુમડા ને એવું બધું બઉ થતું.
હા હા હા. લીમડો તો સારામાં સારો જ કેવાયન.
તો એ લોકો શું કરતા લીમડાનું પાણી ઉકાળતા. એ પાણીમાં છેને લીમડાના પત્તા નાખીને પાણીને ઉકાળતા પછી પાણીથી નાતા. હા, એટલે શું કે તમને છે ને એઈ કોઈ પણ પ્રકાર ગુમડા હોય ને તો એ મટી જતા, તેની માટે તો આ લીમડા નો સાબુ બહુ જ સારો. જોકે તમને આ કોઈ પણ રીતે છે ને તમારી સ્કીનને આડઅસર ન કરે એમ.
હા લીમડો તો બહુ સારો પહેલે થી આપણે પા માં તો બધા ગામડાના જૂના લોકો લીમડા અત્યારે હાલે ઈ. ગામડે જઈએ તો બધા લીમડાનો વધારે ઉપયોગ કરે છે, આપડે જોઈએ છીએ. કે, બા આપડે અહિયાં કેમ બ્રશ હોય, ત્યાં ગામડે કોઈ બ્રશ ન કરે. લીમડા ના દાંતન થી જ ત્યાં ના, બધા બ્રશ કરે.
ના.. ના.. સાચી વાત છે. એટલે, તમને જે રીતે યોગ્ય લાગે ને. આવી રીતે તમે એમ કે બનાવી શકો, ઘણી રીતે સાબુને અલગ અલગ ટાઈપથી તમે બનાવી શકો છો. પણ અમારો ખ્યાલ પ્રમાણે તમને છે ને, લીમડાનો ને એલોવેરા નો સારો રહેેશે. પછી એના સિવાય તો ઘણા બધા સ્ક્રબ ના પણ આવે છે.
મ મારે મારે પણ લીબડું સારી જ, બરાબર છે. લીમડા નો સાબું છે ને, સૌથી સારા-સારા લીમડા અને એલોવેરા, લીમડા. તમારા શરીર માટે સારું કે ને, એલોવેરા છે ને, તમારા બાલ માટે સારું. એટલે છે ને આ.. આ બી વસ્તુ જ સાબુ મારે સ્પેશિયલ બનાવડાવા છે. ીન પડા હા, લીમડાનો સાબુ, જોરદાર હોય. એના કારણે તમે શરીર માં કઈ થયું હોય ને, તો મટી જાય બધું અછબડા થયા હોય. તોય મટી જાય, કોઈ રોગ હોય એ મટી જાય, એટલે લીમડાનો સાબું તો. બહુ જ સારો ગણવામાં આવે, લીમડો એક વસ્તુ જ એવું છે. કે જે ભલે કડવો હોય, પણ ત... તમને રોગ તમારા બધા મટાડી દે.
ના... ના.. સાચી વાત છે, એટલે જ મેં એ બનાવીને ટ્રાય કર્યા છે. અને હકીકતમાં મે યુઝ પણ કર્યા છે અને એનાથી સ્કીન પણ હારી રે છે. અને સ્કીનમાં છે ને, આપણને ફેર પણ આવે છે એમ. મતલબ મા.. આમ મતલબ સ્કીિન પણ ગ્લોઈંગ કરે છે, અને આમ. આપડી જે સ્કીિન આમ પેલી ઈરિટેશન થઈ ગયું હોય ને, એવું પણ આ સાબુ થી તે કાઈ નથી થતું, મેં ટ્રાય કર્યા છે.
ના, ના, સાચો ઘરે બનાવેલો છે, એટલે એમાં તો કંઈ હોય જ ને, પછી તો જોવાનું જ ના હોય, એમાં
હા, એટલે એટલે તમને બનાવું છું, બહુ સરસ છે, અને વધારે પડતી વાર પણ નહીં લાગે, કારણ કે આ ઘડીકમાં બની જાય છે, માં એવું કંઈ બહુ મોટી માથાકુટ નથી હોતી, તમને બે-ત્રણ કલાક થઈ જાય કે, આમ તેમ તમે ઘડીક જ ખાલી થોડક જ મિન્ટોમાં એમ કે બનાવીને, તૈયાર કરી શકો છો, પણ હા, એને ફ્રીશ થવામાં વાર લાગે, તમારે ઓવરનાઈટ માટે એને છે, એમ ફ્રીઝરમાં ફ્રીઝ કરવા મૂકવું પડે.
હા, અચ્છા, એ તો ફ્રીઝ થોડી વાર તો લાગવાની દે, કોઈ વસ્તુ. પ્રવાહી માંથી કડક કરવો, એટલે વાર તો લાગે છે, થોડીક ઘણી.
હ, હા, અને પછી જો તમારે સાબુન સુગંધી વાળો બનાવો, મતલબ, સુગંધ વાળો કારણ કે ઓબ્વિયસલી એલોવેરા ને, લીમડો નાખો, હ.
એટલે સુગંધિત થઇ જાય.
હા, હા, બસ. એ રીતનું નાખી દેવાનું. તમારે હમજ્યા.?
બોલો, બીજું કંઈ?
બસ, શાંતિ! તમારે શાંતિ છે ને, એકદમ?
બસ, મોજ! આ બાજુ આવો તો મુલાકાત લઈ જો.
ચોક્કસ, ચોક્કસ! હવે આવા વિચાર છે જ. આવશું એટલે તમને ચોક્કસથી ફોન કરશું, અને સ્પેશિયલ તમારા ઘરે આવશું પણ હમણાં તો વરસાદ ચાલુ છે, એટલે ક્યાય બહાર નીકળાય એવું નથી. એટલા માટે એમ કે થોડુંક સાચું બી એ છે.
હા, કાયવાંધો નહી.
હા, ચોક્કસ. ચાલો, હું ભાઈ સાચવ જો.
હા, બાય ત